હા! શું કરો તમે?
ના હું બેસી રહ્યો છું. તમે?
હા. પણ બેસેલી જ છો. કેમ છો?
તમે કેમ છો
હા મેં પણ મજામાં જ છું. મેં છે ને અ ગુજરાત આવવાની છું. થોડાક કાલે પરમ દિવસ. સુધી તો છે ને મને ગુજરાત. હમ ફરવાલાયક જગ્યા કઈ છે? મંદિરો વિશે બધું જાણવું હતું. તમે મને ગાઈડ કરી શકો.
હા પાક્કુ. કેમ નહી.
હા તો તમે હું જયારે ગુજરાત આવીશ તો કઈ જગ્યા એવી છે કે જ્યાં હું સૌથી પહેલા જાઉં?
અચ્છા જો તમારે ગુજરાત આવું હોય. તો સૌથી પહેલા તમે. ગુજરાતના જેટલા મંદિર છે તમારે ફરી લેવા જોઈએ.
હા તો કયા કયા મંદિર છે જે હું ફરી શકું અને એનું મને એમ સારું પણ લાગે
તો ગુજરાતમાં મિ છે પણ હું તમને જો કરીને કું તો સૌથી પહેલા ગુજરાત ન જે સોમનાથ ટેમ્પલ છે
હા હા
હાજ ભારતના જે બાર જ્યોતિર્લિંગ છે આ ભારતંગોનું સૌથી પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ
હા
હમ તો સોમનાથ પણ તમે જઈ શકો છો અને અરબી સમુદ્ર ના કિનારે આવેલું છે અને પર ઘણા બધા આક્રમણ થયેલા હતા ઇતિહાસમાં એના પરકી મંદિર પણ તેના આટલા બધા આક્રમણ થયા ત્યારબાદ ફરીથી નિર્માણ કરવામાં આવ્યું તો એ ખાસિયત છે મન એટલે ઘણી વાર એના પર હુમલો થયો એ મંદિર તૂટ્યું અને પાછ એને ફરીથી બાંધકામ કરીને બનાવવામાં આવ્યું તો આપણા જે ઈતિહાસ ના રાજાઓ હતા તેમના ત અ તો બેસ નથીવા
અચ્છા અને હા
બીજું હા બીજું છે આપણું દ્વારકાધીશ નું મંદિર
અચ્છા હા દ્વારકાધીશ નામ સાંભળ્યું છે બહુ જ રીલમાં પણ જોયું છે મેં તો એમાં શું ખાસ છે અને શું શું મેં જોઈ શકું ત્યાં જઈને,
એ પણ એક ચારધામ યાત્રાઓમાં ન એક છે, અ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત ા મંદિર એટલે જો તમે કૃષ્ણ ભગવાનને બહુ જ માનતા હો અને જો તમે દ્વારકા નહી જાાવ તો એ અધૂરું ગણાય છે, કારણ કે દરેક માણસે દરેક માણસ પોતાની જિંદગીમાં એક વાર તો દ્વારકા જવું જ જોઈએ, તમને ખબર છે, એ મંદિર દ્વારા કેટલા વર્ષ જનું છે,
ના નથી ખબર કેટલા વર્ષ જૂનું છે?
લગભગ પચીસો વર્ષ જૂના દ્વારકા નગર સાથે જોડેલું છે, દ્વારકાધીશ મંદિર
આટલું જૂનું પચીસ વર્ષ
હમ્મ
એટલે પચીસ વર્ષ કોને કહેવાય પચીસ સો વર્ષ એટલે એ તો ઘણું જૂનું મંદિર
ગણ જોનું
હા પછી ત્યાં એમ કઈ નદી જેવું કઈ છે,
નદી છે, પણ મને નદી ન નામ નથી ખબર હાલમાં પણ તમે આવશો તો તમને ખબર પડી જશે,
એક સમોસા વાળા કોઈ છે, કોઈ સમોસા બહુ પ્રખ્યાત છે, દ્વારકામાં
હા એ હું નામ ભૂલી ગયો છું, હું નામ જાણીને તમને પાકું કહીશ, જ્યારે તમે ગુજરાત આવશો ત્યાં બીજા પણ ઘણા બધા મંદિર છે, એક
હા બીજા કયા કયા મંદિર છે,
બીજું છે, આપણું સૂર્યમંદિર મોઢેરાનુંું
તો એનો મતલબ એ કે ત્યાં થી પેલા સૂર્ય કિરણ આવતું હશે એવું કઈ છે,
ના એ કોઈ આઈિક એ છે ને કોઈ બીજા મંદિર માટે છે, એ વસ્તુ એ મને પણ એક્ઝે્ટ ખબર નથી કે આજ મંદિર માટે એ વાત કહેવાય છે, કે બીજા કોઈ મંદિર માટે તો તે આપડે પછી ડિસ્કસ કરીશું કારણ કે હાલમાં મને તો અમુક અમુક વસ્તુ જ ખબર છે બધા મંદિરો વિશે તો જે સૂર્ય મંદિર છે મોઢેરા નુ તેમાં એવું છે કે આ મંદિર ભી મે બનાવેલું આપણે જે પાંચ પાંડવમાંનો એક ભીમ તેણે હા તેમણે અગિયારમી સદી માં બનાવ્યું હતું આશ્વર્ય મંદિર મોઢેરાનું અને આ મંદિરને સૂર્યદેવને સમર્પિત કર એને સમર્પિત કરીને આ મંદિર એમને સૂર્યદેવ સૂર્યદેવ એટલે સૂર્ય મંદિર જ કેહેવાય છે એટલે એને સૂર્યદેવને સમર્પિત કરીને ભવ્ય મંદિર એને બનાવેલું
અચ્છા એવું છે
અને તેની જે પોતાણી છે તે વિશ્વમાં પ્રખ્યાત છે સૂર્યમંદિર
હા અને બીજું કયું મંદિર છે એક તો તમે તમે એક મંદિર સોમનાથ કીધું બીજું આ મોટ મોઢેરાનું સૂર્યમંદિર ત્રીજું દ્વારકા
દ્વારકા હજુ પણ ઘણા બધા મંદિર જો તમે જો હું તમને ખાલી નામ કહું તો અંબાજી મંદિર છે રુકમિણી દેવી નું મંદિર છે શામળાજી નું મંદિર છે છે ભલકા તીર્થ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ જે જ્યોતિર્લિંગો માનું એક છે પછી બહુચરાજી અને સાળંગપુર જે ઓબ્િસલી જે ઘણું પ્રખ્યાત છે હનુમાન દાદા નું કષ્ટભંજન હનુમાનજી નું મંદિર છે જે વિશ્વ પ્રખ્યાત છે એ મંદિર કી કોઈ જાણ્યું નથી
નિઃશુલ્ક ભોજન
ત્યાં નિઃશુલ્ક ભોજન રહેેવાની વ્યવસ્થા જો હું એના ભાવની વાત કરું જે રૂપિયા એને કેટલા રૂપિયા ભાડું હોય છે તે મને નથી ખબર બટ ત્યાં ખાવાનું જમવાનું રહેવાનું ઘણી બધી સારી સુવિધા છે પહેલા કરતા થોડી વધારે સારી ત્યાં સગવડો બની ગઈ છે નવી તો હમણાં જે પણ કોઈ અ નવું વ્યક્તિ ત્યાં જાય છે. તો તેમને તો બઉ સારી લાગશે. પણ જે પહેલા જઈને આવેલું છે સાળંગપુર તેમને અને ને પહેલાના સમય કરતા નમણાં સમયમાં ઘણો ફરક દેખાશે. કારણ કે ઘણું ઘણી સારી એવી સગવડ એમણે નવી ઉભી કરી છે. સાળંગપુરમાં જો પહેલા જેટલી રાહત મળતી હતી. તેના કરતા વધારે રાહત હમણાં મળે છે. જો તમે મંદિરે અ સાળંગપુરના મંદિ રે જાઓ છો તમને સરસ મજાનો હોલ મળે છે. અ કોમન હોલ મળે છે. બઉ મોટો હોલ છે જ્યાં તમે આરામથી તમારા સાથે જે ચટાઈ હોય છે. તે પાથરીન તમે બેસી શકો છો. તમે સાથે ત્યાં અ સુઈ રહ્યો. સુઈને આરામ કરીશ શકું છું. એટલે એવો એક કોમન હોલ છે બઉ મોટો જે હાલમાં જ નવું બન્યું છે અને જમવાનું તો તમે કદાચ રીલમાં જોયું હશે તો ઘણું સારું મલે છે.
કારી છે. તો તમે મને પાક્કું લઈ જજો સારંગપુર તો મને જવું જ છે ને દ્વારકા.
પાકુ પાકુ લઈ જઈશ તમને હું.
હા બીજું કઈ એમ ફરવા જેવી વસ્તુ ફરવા લાયક વસ્તુ જ્યાં હું જઈ શકું અને મને એમ તેના વિશે ખબર પડે.
ગુજરાતમાં ફરવા જેવી ઘણી જગ્યા છે. અ હું જેમ યા યાદ કરું તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જે ગુજરાત જ નહીં માત્ર પૂર્ણ ભારતની એક અચિવમેન્ટ તરીકે આપણે એને લઈ શકીએ છીએ. એક ભારતનું જે અજાયબી તરીકે કહી શકીએ છીએ. કારણ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઇન વિશ્વ શ્વનું સૌથી મોટુ પ્રતિબિંબ છે. જે પ્રતિબિબ મીન્સ કે બિલ્ડિંગ બિલ્ડિંગની એમાં નહી પણ એ જે સ્ટેચ્યુ હોય છે દુનિયા પ્રતિમા તો વિશ્વમાં જેટલી પણ, કોઈ માણસની કે કોઈ ભગવાનની જેટલી પ્રતિમા છે. એમાં સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલની છે.
હા, સરદાર વલ્લભભાઈ પટેલ અ નામ સાંભળેલું છે. અને મને ખબર છે એમના વિશે સરદાર વલ્લભભાઈ પટેલ. હા હા હા
ખાસિયત એવી છે કે તમારે જો ત્યાં જવું હોય તો, તમારી પાસે બે ટાઈપની ટિક ટિકિટ લેવામાં આવે છે. એક ટિકિટ તમારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગ પાસે જે એમના ચરણ હોય છે જે સાઈઝમાં ઘણા મોટ હોય છે. તે તમે ટિકિટ લઈ શકો તો અને બીજી ટિકિટમાં તમને તેમનું જે ચેસ્ટનો એરીઓ જે ચેસ્ટનો એરીઓ જે ચેસ ઉંચાઈ સુધી તમને જવા માટે અલગ ટિકિટ લેવું પડે છે. તો તે તમે એપસ કરી શકો છો
અચ્છા. તો અને હા ના મન તો ઊંચાઈ થી બહુ બીક લાગે છે એટલે
હા! એમાં લાઈટ શો પણ. લાાઈટસો હોય છે. પછી વેલી ઓફ ફ્લાવર્સ હોય છે. ફ્લાવ વેલી ઓફ ફ્લાવર્સ મીન્સ કે જે એનો આજુબાજુ નીરો છે. ત્યાં ઘણી બધી ફ્લાવર્સના રોપેલા હોય છે. ફ્લાવર્સની બીલી હોય છે. અલગ અલગ ફ્લાવર્સ ની જે તમને છોકરી લોકોને ઘણા ફ્લાવર્સ ગમે છે તો એ તમને એક સારું મનમોહક દ્રશ્ય તમને જોવા મળે ત્યાં અને જંગલ સફારી પણ. ત્યાં હોય છે. એટલે તેનો પણ આનંદ તમે મળી શકો.
અચ્છા! એટલે આટલી બધી સારી સારી વસ્તુ ગુજરાત.
તો કઈ નહિ. હા
રણ કચ્છ નું રણ ગ્રેટ રણ ઓફ કચ્છ જેને કહેવામાં આવે છે વર્લ્ડ માં.
હા હા હા!
સફેદ મીઠાના રણ માટે વિશ્વ પ્રસિદ્ધ છે રણ ઉત્સવ પણ ત્યાં થાય છે પછી સૂર્યોદયને ચાની રાત્રિના દ્રશ્યો પણ ક્યો ખુબ અદભૂત હોય છે
હા મેં સાંભળ્યું છે કચ્છમાં જે આશાપુરા મા તાનું મંદિર છે ત્યાં ત્યાં જ છે ને હા પેલું કઈ આવેલું છે કોઈ એ કે જે મૂર્તિ એમ નજીક નજીક નજીક થતી છે ને જયારે નજીક થઈ જશે ત્યારે આખું બ્રહ્માંડ હ એમ અમ
એ જે તમે વાત કરો છો તે જેસલતોરણની જે તો ખબર છે બંને ની તેવું કદાચ જ ખો ટુ નહી હોયશ તો એ બંને પ્રેમી હતા કદાચ તો તેમની જે કબર છે હા દર વર્ષે તેઓ અમુક સેન્ટીમીટર જેવા નજીક આવે છે અને એવી માન્યતા બી છે કે જો એ લોકો ખૂબ નજીક આવી જશે ખૂબ મીન્સ કે એકદમ નજીક આવી જશે ખસતા ખસતા ખસ તા તો ત્યારે આ દુનિયાનો અંત આવે છે એવી માન્યતા છે.
હા મતલબ એમ અને હમણાં સુધી એમ જ્યાં સુધી ફોટો પહેલાનો જોયો છે ને હમણાં જોય આફ્ટર હમણાંનો તો બંનેમાં એમ વધારે નજીક દેખાય છે પહેલા દૂર દૂર હતી ને હમણાં એમ નજીક દેખાય છે મને
હલો
હા હલો હા તો એજ કેતી હતી કે મને એમ લાગે છે. કે હા નજીક આવતી છે જેસલ તોરણની સમાધી
હમ હું પણ જોવા માટેને એવી છુક છો હું કોઈ દિવસ ગયો નથી ત્યાં એટલે
હા તો સાંભળોને મેં શું કહ્યું કે હું હવે ગુજરાતી ટિકિટ કરી જ લઉં તો મેં તમને પછી ફોન કરું કરીને હા ચાલો હા બાય હા આભાર